હવે આપણે હમ્મ-હમ્મ.
દસો.
હા.
હલો પહીં પાછો અવાજ આ
હા.
તમે બાઈક અમારે લેવું હોય તો તમે કઈ રીતે આપશો અમને? કઈ રેન્જ માં, શું છે? હા, એક બાઈક લેવું તું. હા, હા. બાઈક, કાર અને એક અમારે હોમ લેવું છે.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
હા હા. હા બઈક લ
બાક તમને કયું લેવું છે બાઈકમાં આ
આપડે બધા એ પ છે પલ્સર છે હીરો હોન્ડા છે એક્ટિવા છે. પછી રોનીમ છે. ચાવા છે અમને જો હાઉથી સારા રોયલ એ ને રોની લાગે છે પછી તમે મને કોઈ આપે એ પ્રમાણે આડ આગળ વધશું.
જો અત્યારે જો એવરેજમાં સ્પ્લેન્ડર સારું આવે. પછી. એવરેજ નથી જોતા તો તો તમારા તમારા જો તમારે લુકમાં લેવું હોય તો વલ્સાર સારું આવે અને એથી
લાગે ને પણ વધારે પડતું આપડે માફિયા લઈ નીકળવા હોય ને તો માણા બે જોવા જોઈએ.
હા તો આપણા આપ બલેટ છે અને એ પણ ફૂલડે મોડીફાયમાં
લોરેડ મોડિફાઈડ નથી જોતું યાર આપડે ખાલી એક ડોલ બી સાયલેન્સર જોઈ છે. અને વિધાઉટ ગ્લાસીસ અને ક્લાસિક થ્રી ફિફ્ટી ક્લાસિક ત સ્ટાન્ડર્ડ ગમે તે ચાલશે અને વિધાઉટ અ કિક એન્ડ સેલ.
હમ્મ હમ્મ હ તો લગ લગભગ
પોપ વાળો હખો આમ કચ કચાઈ ના આમ આટો હો એવો
હા એટલે એ તમને પડે લગભગ એક લાખ ને સિત્તેર એશ હજાર ની ગણતરી આપવાની અમને હ જો
એવરેજ જે છે ને. .
અ પેમેન્ટ ભરવું પડશે અને તમારે જો તરે બુલેટ એ તમારે બ્લેક કલર નું લેવું હોય. તોધપ્રજ મમડી રે અને તમારે જો એમાં કઈ સુધારા વધારા કે બીજું ત્રીજું કઈ કરાવવું હોય. તો એને બે સર્વિસ ફ્રી મળે અને કલર કલરમાં તમને એમાં બીજા
આરામથી ભાઈ આપડે ટાઈમ ખેંચું ને થોડોક વધારે
હમ્મ.
એક્સપ્રેસ ગાડી આ ક છ શાંતિ સમજાયમ બોલો.
હ એટ તમારા કલરમાં તમારે જો બ્લેક કલરમાં એ પી વ્હાઈટ કલરમાં છે પછી કોફી કલરમાં છે. પછી એલા.
મજન્ટા બ્લુ વ્ઈટ બ્રાઉન
હમ્મ વાઈટમાં છે પછી એક બ્રાઉનમાં . અ વ્હાઈટમાં છે અને એક સ્ સ્કાય બ્લુ કલર છે અને વ્હાઈટ અને કાયલું બે ભેગા છે અને ઈ તમને હા તમારા એના ઉપર સનલાઈટ પડે ને એટલે તમારે લાકે આખે ચમકે.
અને આપડ સાથે આપડ રોનિંગની કઈક પ્રાઇસ છે આપણી પાસે.
રોની હા રોનીની પ્રઇસ છે ને એની આપડે પ્રાઇસ છે બે લાખ રૂપિયા.
બે લાખ રૂપિયા રની હો. ડ્રોઈંગ તમે થડું મોંઘું ન કીધું સેન્ડ હેન્ડમાં.
એટ પણ રોની એટલે તમારે હાલલ ખાલી હે ને લગભગ. હ પચાસ પચાસ કિલોમીટર હાલેલું છે.
પચાસ કિલોમીટર તો કંપની વાળાય નથી હલાઇ ને આપતા તો કંપની બ્રન્ડનો લઉ બે લાખ રૂપિયામાં.
એટલે પણ સાહેબ એ તમે વિચાર લો ને કારણ કે એ હપ્તા ભરી. કેમ હતો એની પરિસ્થિતિ નહોતી સારી અને. વ્યક્તિ વે એટલે. પણ એઈ જણ એઈ જણા હકાય નથી. તહીં આવે.
એવું છે કંપની માં કંપનીમાં લઈ જ નથી ગયા એમ છે.
હા હા. એમાં એમાં એમાં હજી સર્વિસિંગ બાકી જે બે સર્વિસ ફ્રી આવે ઈ કંપની. કંપનીની સર્વિસ એ બાકી છે એમાં એમાં એક સ્ક્રેચ બ્રેચ નથી. કે કઈ પણ પ્રકારનું નુકસાન નથી.
આ સાઇડ આવ તો ધીમે ધીમે આપડે આખા ગામ ને હભળાઈશ છે મનેથી આવે.
નેટ જ નથી પકડાતો ડોફા. અટલે ઈ તમને ઈ પ્રાઈઝમાં મલશે છે અને એમાં સર્વિસિંગ સ્ક્રેચ કાંઈ જ નથી. ને તમારે જો જોતું હોય. તરત હા એટલે તમને ઈ એટ. એલા ઇમ નઈ એમને. પણ તમે ઈ સાહેબ તમે તમે રૂબરૂું તમારે લેવા આવવું હોય બરોબર. તો તમને એક લાખ પચાસ હજાર રૂપિયા કરી દઈશું પછી.
હા ઓકે પછી આપડે હમણાં એઈને એનું કાગળિયાનું.
કાગડીયા જો કાગડિયા ને ડોક્યુમેન્ટસ તમને. ઇન્સ્ટન્ટલી મળી જાય તમે રૂબરૂ તમારે જો કેશ ભરવાના હોય તો. અને જો તમે હપ્તે હપ્તે લેતા હોય. તો તમને તમને જયારે હપ્તા પૂરા થાય એ પેલા. પેલા તમને ડોક્યુમેન્ટ મળે ડોક્યુમેન્ટ આપી તમને બધા ડોક્યુમેન્ટ આપી દે. પણ તમારે એના માટેને કંઈક વસ્તુ કાક ગીરવી મૂકવી પડે.
ના ના આપડે ગીરવી નઈ રોકડે રોકડે હપ્તે નઈ રઈ.
તો ત્યારે તમે એક લાખ પચાસ હજાર રૂપિયા કીધા છે ને જો તમે રોકડા લેતા હોય તો એક લાખ. પિસ્તાલીસ હજાર રૂપિયા મા આપી દઈશું તમને.
હમ્મ ડોક્યુમેન્ટસની ખર્ચો તમે લેશો કે મારા માંથી.
હા ડોક્યુમેન્ટસ નો ખર્ચો તમારે ભરવો ઈ તમારા માથે ઈ અમારા માથે નહીં આવે.
હમ્મ કઈ વાંધો નઈ તો હાલો આપડે કંઈક વિચારી. પણ આ સારું તો રેશે ને મજા આવશે ને ચલાવવામાં.
એટલે તમે અહીયાં આવો બરોબર તમે. તો તમને આટો મારી લ્યો તમે ચેક કરી જુવો. પછી તમે. હા અચ્છા તમે લોંગ ડ્રાઈવ જોવા તમે બધી રીતમાં તમે ચેક બેક. કરી લ્યો કયાંય લીસોટો નથી અમે. અહીંયા આઈ ને બધું ચેક કરી ચેક કરવાનો કોઈ ચાર્જ અમે લેતા નથી.
એ તો કોઈ નો લે પણ તમે કહો પણ.
હા.
હા તો આપડે કઈ વાંધો નઈ કાલ ચેક કરી તમારુ એડ્રેસ કયાનુ છે ઈ મને સવારે કેશો.
અમારું એડ્રેસ. ભાવનગર અ રામમંત્ર મંદિર પાસે જ છે બે.
અચ્છા ભાવનગર માં રહો છો એમ ને અચ્છા મેં તો ઈ. ઇન્સ્ટાગ્રામમાં નંબર તમને કોલ કર્યો હતો કોઈ વાંધો નઈ. ભાવનગર આપડે રામ મંદિર આયા ભાવનગર આપડે અમદાવાદ થી કેટલું થશે.
અમદાવાદ થી તમે તમે તમે બે બેસી જશો એટલે તમે ટ્રેન તમને ભાવનગર ઉતારી દેશે અહિંયા તમારે. રિક્ષા વાળા ને કોઈ પણ તમે ગાડી લઈને આવતા હોય. તમે કોક ના લોકેશન નાખી દેેશો જો તમને રામ મંત્ર લગીને લઈ નાખશે. તમે આવે ને મને ખાલી એક કોલ કરી દેજો હું તમને પિકઅપ કરવા આવતો રહીશ.
અરે સાહેબ તમારો હજ આભાર આપાય તમારો.
હમ.
અને આપડે એ કાર લેવી તી એનું શું થશે કેવી કાર લઈશું આ કરો ને ફાઈનલ પછી. કારની તમે કારનું તમે કઈ રીતે કરશો.
શું?
કાર કાર
કારમાં કારમાં અમારી પાસે એક સ્વિફ્ટ છે, તો એક બલેનો છે. હા એક સ્કોર્પિયો છે, ફોર્ચ્યુનર છે.
હા.
ના બીજી બીજી નાની મોટી ગાડી છે શિફ્ટ છે. પછી આઈટેન છે નાના મોટા મોડલ ની પડી છે.
અરે કઈવાંધો નહિ સાહેબ આપણે સ્કોર્પિયો અને ક્રેટા આપડે છે ક્રેટા? ક્રેટા બ્લાક કલર બ્લેક કાચ બ્લેક ફિલમ.
હા એ એ તમને આખરે. કે એટલે તમને લગભગ ચાર લાખને પચાસ હજાર રૂપિયામાં પડશે. ક્રેટા ચાર લાખ ના પચાસ હજાર રૂપિયા.
કયું મોડલ હશે આપડે નવુ મોડલ અત્યારે બાવીસ લાખ નું આવે છે. નવુ મોડેલ બાવીસ લાખ નો આવે છે અત્યારે.
અત્યારે નવું મોડલ બાવીસ લાખ નું આવે છે પણ તમારે બે હાજર ત્રેવીસ નું મોડલ રહેશે.
હમ.
હા.
એવું?
હા એ બે હજર ત્રેવીસ ન મોડલ વર્લ્ડ બ્લેક મે મેગલ મોડીફઈ. હા બે્ક મેક બી લવા જ તે છે.
આવે?
મેગલ આવે તેવા સ્ટાર ટાઈપ ના મેગલ છે. અને જો તમારા કંપની ફિટિંગ જોતા હોય તો એ તમને મળ રહે.
હમ એવું?
અને બ્લેક ફિલ્લમ અમે કાઢી નાખી છે કારણ કે બ્લેક ફિલ્લમ લીગલી નથી.
ના આપડે ચાલીસ ટકા ફિલ્મ ઇન્ડિયા માં રીગેલ છે. આપડ ચાલીસ ટકા કરવી જ છે કરાવી લીજું પછી, એના હું ચાર્જ તમને નહી આપ હું તમે મન કેહેતા હશે તો પણ હું તમને નહી આપ.
હ કઈ વાંધો નહી એ તો અમે તમને કરાવી દઈશું, અને તમારે બીજું એમાં એમાં બીજું તમારે એન્ટીરિયર ને બેન્ટીરિયર બધું બરોબર છે તમારીતે અ મરાકર વનું સર્વી સર્વિસિંગ બર્વિસિંગ નહીં આવે કારણ કે તમે ચેક કરીને લઈ જાવ. ગાડીમાં સ્કચ બ્રેચ હોય, તમે ઇન્સ્ટન્ટલી તમે જો મને કહી શકો છો.
અચ્છા, આપડે એવું કઈક કરવું હોયને આપે એના જ કઈકતા સારું આમ કઈ આમ કરી તો ઇમ્પ્રુવ કરી. તો ફોર્ચ્યુનરમાં ફોર્ચ્યુનરમાં કઈ રીતે હશે આપણે લેજન્ડરો?
ફર્ચ્યુનર લેઝન્ડર, ફોર્ચ્યુનર લેઝન્ડર તમને પડશે આ ત્રીસ હજાર રૂપિયામાં. ત્રીસ લાખમાં ત્રીસ હજાર ક્યાં ત્રીસ લાખમાં.
લખ ખાલી આપડે કેસ ફાઈનલ કરોલો ઓછું ન તો કઈ રીતે છે મને તમે સમજાવ
જો ફોર્ચ્યુનર બ્લેક કલર છે બે હજાર બાવીસ નું મોડલ છે બરોબર અને ગાડી લગભગ આ એક લાખ જેવું ચાલી ગયલી છે ર અને ગાડી ન એન્જિન એક નંબર છે ગાડી ગાડી બ્લેક કલર ની છે એમાં બે બે ત્રણ સ્કે સ્ક્રેચ જેવુ છે
હમ્મ એ તો આપડે ફીલ કરાઈ નાખશું ક
હા એ તો તમે એ તોરે ઈ લાખ રૂપિયામાં તમારું બધું થઈ જાય એકસ યાય ઝેડ ને એન્ટનયર બાકી ગાડી હેન્ડલ બધું એક નંબર છે અંદરથી ગાડીમાં ક કઈ પ્રોબ્લેમ નથી બાર એક કા બે સ્ક્રેચ છે બાકી ગાડીમાં કઈ તકલીફ જેવું લાગતું નથી અમને અમે ગાડી ચલઈને ચેક કરાય છે તમે આવીને તમે ચેક કરી જાવ તો તમને જાજી ખબર પડે કારણ કે તમે જોઈ પછી ચેક કરો આટો મારો આજુબાજુ ચેક કરી લો એજિન જોઈ લો કેટલું ખાય છે કેટલું કેટલું પીવે છે જેલ પેટ્રોલ ક ક હોય તમે ચ કરને જોઈ જઈ એ હ ચાલ